હાલો બોલો બોલો ભાઈ
બસ મયુરભાઈ મજા તમને કેમ?
બસ ઓ મજા બઉ જા સમય પછી ફોન અચ્છા એવું છે શું બાકી ક્યા કઈ સાઈડ?
અયા જુનાગઢ હોસ્ટેલમાં છો અપ હતો.
હમ હું આપડે પોરબંદર સાઈડ કોલેજ સારી છે ને મારી મારે બેમબીબીએસાયટ કોઠામાં. ગવર્મેન્ટમાંતિભે નીટ ચારસો આવ્યા. ગર ચર કરી સે સેમી ગવર્મેન્ટ
એ સાદું એમ.
બસ બે બે વર્ષ થવા આયવ છે અમારે હજી ત હા ત્રણથી પાંચ વરહ પુરા કરીને એમાં ફીડમાં સારું કરના છે તો બસ પછી મહિને પાંચ તો ગણી લેવાના તમારે. અત્યારે સેમી ગવમેટમાં અઢી લાખ. પરિયાર બાકી તો ચાર પાંચ પુગી જાય જોતા સેલ્ફ માં તો બસ રહેેવા જમવાનું સામાન બામાન આપડો કરો તો આજ મહિને એક મહિને ત્રણ પૂગી જાય તણ જેવો તો થઈ જાય. હઉ, પ્રોપર આપડે ઉના હો ગીર ના આપણે ગીર સોમનાથ જિલ્લો
રહો ઓ ના ના તો તો
હા, હું અલ્યા અમારે દીવ થાય તકરીબન ત્રણ કિલોમીટર હા, અમે ગામમાં હોય તો દર શનિ રવિ નહી ન્યા જ હોય.
. ક્યાં જોઈ આખો દિવસ?
ગામડે ના હોય ને એટલા બધી હોય તો હવે તો જાય એટલે બે પાંચ દિવસ જાય એટલે બે પાંચ દિવસ મેં એક જ.
હા મારો પણ પ્લેન બને. દેવ જવાનો.
હા હા તો હું જો કોલેજ ની હોય. તો ઘરે છે તો તો આપડે બે શોક જ જાશું.
ઓકે સારું વાંધો નહી તો નેક્ વેકેશન હશે ત્યારે હું કરીશ.
હા આપડે આવો ને આપ દિવાળીમાં.
હા તે વાંધો નઈ આ વેકેશન તો હવે પતી
હા તમારે તો વેકેશન પડે પાંચ દિવસ ન જ પડે આપડે આ વેકેશન દિવાળી નું આપે સ્ટડીમાં તો જો તમે જી હોય તો કટ કરાવે ને મરેલા હોય તો એ કટ કરાવે અમને.
એવું છે એવું ના બોલો તમે હમણાં જ કેસ થઈ ગયો ખબર રહે ને તમને એક એમબીબીએસ છોકરી માટે. ખબર છે એ વાત કે નથી ખબર?
થોડી થોડી ખબર છે પ એમાં એ છોકરી ભૂલ હતી ને. હા એસી કટ કરવા શોમાં આવી વાતો ના કરાય ને ભાઈ. હા યાર ક સિરિયસલી યાર બધું કરવું પડે આપડે આ તો બહાર ન પે આ વા શું બહાર પડે એટલે બાકી તો આપડે રૂબરૂ કરશું આવી વાતું.
હા એમ નહી મને તો વિશ્વાસ છે કે તમે તો એવું કઈ નહી કરતા હોય તમે તો બ જેન્ટલમેન માણસો એમબીબીએસ ફીડમાં આ બધું થાય છે જાણીને બ તાજુબની વાત છે આમ.
ભીડે જેવી છે. તમે .
એમબીબીએસમાં જેટલી ભેડ છે એમબીબીએસમાં જેટલી ભેડ છે એથી વધારે એન્જિનિયરંગમાં ભેડ છે એન્જિનિયરિંગમાંવું કઈ કેસ આવ્યો કે કઈ મશીન બનાવી નાખ્યું ને કઈ કરી નાખું.
ના એસી હ પા મારી ફીડ જેવી આવેને આખી
નહી નહી ફેલ તમે સમજતા નથી હું એમ કઉ છું કે એ આખી
હા, છોકરીયા જ છોકરી એવી હતી એને રાખતા બી બેસી રખાઈ ગઈ અમારે બદનામી થવા.
હમ્મ હમ્મ એમ બી બી એસ ફેલ તો બદનામ જ થઈ ગઈ હવે એને કેવી-કેવી વાતો કરી?
કોમેડી શો માં બધું ઓપન કરતું હુ હાલે એમાં હું ના હાલે
બાકી હું ખુદ બીએસ નર્સિંગ કરું મને પણ થોડો ઘણો એક્સપિરિયન્સ છે. એવા અમારે બહુ રિસ્પેક્ટફુલ જ હોય, બધું એમ એન્ડ અમારી કોલેજ તો બહુ જ સ્ટ્રીટ છે, સમજો તમે, એટલે આવા કઈ ચાન્સીસ હોય જ નહી.
કોલેજ તો જુનાગઢ હશે ને? કોલેજ? હા, અચ્છા.
હમ.
હ.
પછી કોમેડી-કોમેડીમાં કેવા-કેવા કેસ બને? હમણાં સમય લે ના આવું થયુ.
હા હા, સમય રેનાઈ વરદીશ જેલ.
ના, ના ભાઈ, જેલમાં ક્યાં ગયો એ? જેલમાં તો મુનાવટ પર રૂકી ગયો હતો.
વરાથી ગૅસ્ટ તો હાલું તો ને?
કેશ આલો, કેશ પણ વરદી નહોતો. આલો ત્રણક મહિના જેવું આલું.
હા, પપ્પા એ ક્રેઝ પછી માણસ નુ કરિયર બનાવ્યા પછી કે પછી
હમ્મ, નહી એવું તો નતું કેશ થઈ ને પેલા લેટન્ટ જો હાલી ગયું હોતને હજી, લેટન્ટ આ તો એને કાઢવું પડ્યું આખું બાકી લેટન્ટ માં બઉ એના પૈસા મળતા હતા.
હા, યુટ્યુબ યુટ્યુબ ચેનલમાંથી બધું વિડીયો ડિલીટ કરી દીધા તા ને? હા.
એની એપોલોજી નો વિડીયો જોયો, મે બઉુ સેડ હતો. એન્ડ હું તો સમય રહીને ને બઉ પેલાથી ફોલો કરુ જયારે એ ચેસ જ રમતો ને ખાલી ઓમ મેન સમય રને ચેસ રમતો કોઈને ખબર ને એ વધારે. એ ચેસ માંથી ચાલુ કર્યું હતું એને. ચેસ માંથી સ્ટ્રીમિંગમાં આયવો, પછી ગેમિંગમાં આયવો, પછી કોમેડીમાં પછી આયવો.
તો હા, રેપિંગ નું તો, યાર, હવે. કસ તો બહ સારું છે, હતું રેપિનય
હમ્મ
ગમે મનથી કરો ને તો ગમે ઇ ફીડ મા લા ગી જવું આપડે જેમ કે કપિલ શર્મા છે ક હા એ છે પણ કોમેડીમાં કપિલ શર્મા જે કર ત તો વીસ વર્ષ સુધી વાંધો એ ન આવે ને
નહી નહી કપિલભાઈ માથે પણ કેસ થયો તમને નહી ખબર હોય કપિલ સર ની રેકોર્ડિંગ એક બહુ વાયરલ થઈ તી જેમાં
હા પછી કપિલ શર્મા ન ટ્વીટ વાયરલ થયો તો હા એટલે હું કે માણસો જોવાય નો ન ભાઈ.
હમ મુનાવર મુનાવરે હું કર્યું હતું એ જુનાગઢ નો છે મુનાવર ખબર નહિ હોય તમને ઓડખો મુનાવર કોઈને
ગુજરાત નો શી ખબર હતી.
હમ જુનાગઢ નો છે ઈ.
હા મને ગુજરાતની ખબર હતી કે ગુજરાત નો છે.
નઈ જુનાગઢ નો જ છે ઈ ફોલોઈને કરતો હોય ને બો પેલા એ ખબર હોય આ બધી.
નાખેલા હોય ને.
હમ્મ એટલે એવું કય બાયડેટા નથ નાંયખો
અચ્છા, તો તવે તોજનાક ડબવાનું શું હ છે ને અમદાવાદને
નહીં, હવે તો એઈ નથી જ આવતો. આવતો હશે, પણ ખબર ન હોય ને. એ પ્રાઇવેટલી આવી ને વય જતો હોય, થોડાક બે દીન રેન
હા. હવે તો ફ્રેન્ડ થઈ જાય એટલે ખબર ન પડી, જોઈ ને બાકી ગીન લાઈન થાય પાસે . હા એ તો ખબર નો પડવા દે બધું મોબાઈલ બોબાઈલ ક્યાં મૂકી લોકેશન એક્સેપ્ટ કરીને. . હું બાકી ઘરમાં શાંતિ. . . ના ના હવે એમાં વરસાદ થાય. પછી અયા થાય ને વાવણી અમારી.
હા વાવણી વાવણી કેવાય.
હ વાવણી કર હા પાણી મીઠું હોય તો વરસાદ પેલા કરી શકીએ પણ અમાર તો દરિયા પટ્ટી લાગે એટલે મીઠું પાણી ના હોય.
ઓ હા તમારે ઈ હ તો દરિયા પટ્ટી લાગે તો હું ઉગાડો શું આમ
વાઉન કરવામાં તો આ પડે બા બાજરીની ને મગફળીને કપાસ બસ.
ઓલું ઓલું ન થઈ જે ઓલું. તું ઓલુ. નારિયલ કોકોનટની ન ખેતી કરી હકો હા એટલે જ ને તમારી સાઈડ નઈ એટલે આમ બધે કોસ્ટલ એરિયા થી હોય દરિયા કિનારા સાઈડ યા બધે બહુ જ એટલે જ મેં કીધું કે એ તો બેજ જ છે તો એની વાવણી ન કરી શકાય એમ.
તો એમાં એવું કે જમી પછી દસ વર્ષમાં પૂરી થઈ જાય.
હા અમે ગયા વખતે ગયાતા એ સાઈડ જગ્યા નું નામ તો મને યાદ નથી. તો મારી એક ક્લાસમેટ છે ને મનીષા કરીને એ કરે ઇવડી વાવણી કોકોનટ ની તો હું ને કૌશિક ગયા તા હા ત્યા હું ને કૌશિક મારો ફ્રેન્ડ છે તે અમ બે ગયા તા સ્પેશલં લેવા કોકોનટ આખો એક બાજકો ભરી લાયવા તા.
હા, પણ અમારે એ મોસ્ટ ઓફ નાયા એ થાય કે દરિયા પી ક કોષ ગયો એટલે વધારે પડતું હોય જ.
હમ્મ, બીજા કઈ તો નહી વાવી શકતા હોય ને જેમ કે આમ માંડવી કેવું કઈ?
હા એવું થાય પણ નોર્મલ હું કે મીઠું પાણી હોયને જમીન સર્વે કરી ત આપણેે તો થાય. બાકી કેવું કઈ છે નઈ વધારે પડતી જમીનમાં.
મીઠું પાણી દરિયા કિનારે જ મીઠું તો પાણી હો જ હોય કે હોય શકે કઈ? અચ્છા એવું હોય. બોર કરો તો બોર એ બહ ઊંડો કરવો પડતો હશે ને એમ તો. હમ્મ સમજી ગયો. શું
સમય સમય જોયું મોબાઈલ નુ.
તમને જ કહેવાનો હતો તો હવે અત્યારે તો થોડુંક કામ છે તો હું ઘડી પછી કોલ કરું તમને.
એય એ હા.